હા આવે છે, તમને આવે છે મારો અવાજ?
હા મને પણ તમારો હવે આવે છે અવાજ.
હા તો આજે આપડે શું સ્થાનિક ભાષામાં જ ઉચ્ચ શિક્ષણ આપું જોએ કે નહી એના વિશે વાત કરીએ, બરોબર?
ઓકે મારા માટેથે તો આપે ઉચ્ચ શિક્ષણ આપ પોતાની મા ત્ર ભાષા હોય એમજ આપવું જોઈએ. એથી કરીને આપડે જેમ બોલતા હોય ભાષામાં સમજી પણ શકીએ, વિચારી પણ શકીએ.
હા એ વાત તો તમારી સાચી છે કે માતૃભાષામાં જો ઉચ્ચે શિક્ષણ આપવામાં આવે તો પછી જે વિદ્યાર્થી હોય છે તેમને ઘરે જ બોલી બોલાતી હોય એ બોલીમાં તે ભણે ને તો એ સરળતાથી બધા શબ્દો સમજી શકે છે જ્યારે કોઈ બીજી ભાષામાં શીખ વાળવામાં થોડીક વધારેવા લાગે છે જેમ કે હવે અંગ્રેજી માધ્યમ ભના વામાં આવે બાળકને તો પછી એને અંગ્રેજી માધ્યમ માં થોડુંક ઓછું ફાવતું હોય છે.
હ પણ પાછું એવું પણ થતું હોય છે ને ધારો કે અધા અધા આપડે માતૃભાષામાં બ શિક્ષણ આપી દેવામાં આવે છે. તો આપડે કોઈ બ બાર ના રાજ્યોમાં જઈએ કે પછી વિદેશ માં જઈએ કે પછી ક્યાંય પણ જઈએ તો એમાં અંગ્રેજી નું મધ વધારે હોય છે અને પાછુ એને આપડે આપડા ભારતમાં જ બધા અલગ અલગ રાજ્યમાં હોઈએ તો એમાં પણ બધી અલગ અલગ ભાષામાં બોલાતી હ કે હિન્દી પણ આપને હ રાષ્ટ્રીય ભાષા છે તો આપણને હિન્દી કે બધું આવડતું ના હોય અને બધું જો શીખવાનું આવે કે આપડે નોકરી તયા લાગે એની જ ભાષા બોલવાની થાય તો પછી આપડે શું કરવાનું
હા એ તો છે તો પછી શું માત્ર સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવું યોગ્ય નથી એમ
ના એવું પણ નથી હ હવે આપડને આપડી સ્થાનિક મા નોકરી મળતી હોય અને બધુ થઇ જતું હોય અને તો તો વધારે આપણને સામેવાળી વ્યક્તિને સમજાવી પણ શકીએ અને કોઈ પણ કામ આપડણે સરતાથી એકબીજાને સમજાવી કરાવી પણ શકીએ ધારો કે આપડે બિઝનેસ છે. અને આપડે આપડા રાજ્યમાં જ છીએ ને આપડે માતૃભાષા બધે બોલાતી તો આપણે બિઝનેસને આગળ વધારે વધારી શકીએ અને સરળતાથી બીજાની સાથે વાત વાતો પણ થઈ શકે. એવું નથી કે ખાલી માતૃભાષાને એનું એટલું બધું મહત્વ નથી એનું મહત્વ પણ છે જ
હા તો એ વાત તો બરોબર કીધી તમે કેમ મહત્વ છે બરોબર પરંતુ ક્યારેક હવે વિદ્યાર્થીઓ જયારે ટ્વેલ્થ પાસ કરે બારમું પાસ કરે ને તો એ ગુજરાતી મીડિયમમાં ભણાવવા અને પછી એમને આગળ કોલેજમાં ભણવું હોયને તો પછી અંગ્રેજી મીડ ડમ જ ભણવું પડે મતલબ સીધું એમને અંગ્રેજી જ ભણવાનું આવે એ પણ હાઈ લેવાનું તો પછી એ સમજી શકતા નથી ને એવું બધું થાય છે તો પછી જો પહેલેથી અંગ્રેજી મીડિયમમાં ભણા તો એ બધાને આ બધું આ સરળતાથી સમજી શકે મારું કેવું એમ છે
એમે એવું પણ થતું હોય છે ને કે પેલા ઇંગ્લિશ મીડિયમ ભણા બરાબર મારે ફેમિલીમાં છે કે પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હતા તો અત્યારે એમને ગુજરાતી વાચંતા પણ વાચંતા પણ નથી આવડતું કઈ સમજી શ કે છે આપડે એના કર વાત કરીએ ને એ સમજે બધું કરે પણ વાચવાનું લખવાનું એમને ફાવતું નથી તો એને શું કરવાનું અને અત્યારે આપડા જ રાજ્યની અંદર આપડી જ આસપાસ બધે વાતો પણ કરે છે નોકરી પણ એની ત્યાંજ છે અને એને બધું ગુજરાતીમાં લખવાનું આવે છે. એની ભી સામે વા વ્યક્તિ ને ઇંગ્લિશ લખીને આપે તો પછી એને તકલીફ પડે છે તો ભ એને શું કરવાનું
હા એ વાતો તો તમારી સાચી કે જયારે સામે વાળા વ્યક્તિ તેને લખવાનું આવે કે એ બધું આવે તો પછી એ ગુજરાતીમાં ભરે મતલબ આપડે માતૃભાષા પ્રમાણે ભરે તો પછી ઓમ ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું હોય છે એ બધું હોય છેને
હા એવું પણ થતું હોય છે કે ઈંગ્લિશ માં ફોર્મ ભરવાનું આવે એટલું ગુજરાતી જોવા બધું શીખેલા હોયએ વાંચતા લખતાં ખાલી એમ જ આવડતું હોય તો પછી એમે ઈંગ્લિશ વાળા ફોર્મ હોય કોઈ પણ હોય આપે ઈંગ્લિશમાં કોઈ કામ કરવાનું મોબાઈલ ની અંદર હોય કે પછી ઓનલાઈન આપડે ફોન ન વાત કરવી ફોન ની અંદર ઇંગ્લશ ફરજીયાત થઈ ગયું છે. તો ઈંગ્લિશ નથી આવડતું હોતું અને એવું પણ થાય છે કે આપડે ઈંગ્લિશ મીડિયમ મા જ જો મળલા હોઈએ અને એટલા બધા વિદ્યાર્થી હોશિયાર હોય ને છે અંગે અંગ્રેજીમાંને એમાં અને પછી એમને પોતાની માતૃભાષામાં બોલવામાં આવે છે ને બોલવાની આવે છે કોઈ પણ જગ્યા બિઝનેસ કરવો હોય કે એમને બી તકલીફ પડે છે ને કે બિઝનેસ પાછળ નાઈ જાય છે માછા એને સિવાય જે વિદ્યાર્થીઓ છે ને કે જેમ માતૃભાષામાં ભણેલા હોય અને ઓછું પણ મળલા હોય નેને સારી મારી શકે કાર કે વાળી વ્યક્તિ ને સમજી શકે છે એ શ કરવામાં સામે આવતી એટલી હોશિયાર છે કાર કેમ વાતોમાં એ બધું સમજાવી નાખે છે અને ઓળ વ્યક્તિ એટલું બધો હોશિયાર હોય છે ઇંગ્લિશ પણ આવડ બધું આવડતું હોય પોતાની માતૃભાષામાં સમજી નથી શકતો ને તો એના કારણે પાછળ નહી જાય છે
હ તો તમારી સાચી છે તો પછી આપ જો બોલાતી પછી એમાં ગામડાઓને એમાં સ્થાનિક ભાષામાં શિક્ષણ આપવું હતું સારું કે પછી અંગ્રેજી ભાષામાં શિક્ષણ આપવું પણ સારું
ના ના અંગ્રેજી માં પણ આપવું સારું ને જે આપડી માતૃભાષા છે એમાં પણ આપવું સારું હા કીધું અને ભાષા આવડતી હશે. ને તેમ ન અત્યારથી આગળ જઈને કોઈ પણ તકલીફ નહી થાય કોઈ પણ જગ્યા એ બિઝનેસ કરવો છે કે ભઈ બીજું કાય નઈ તો ખાલી વાતો મારી શકે ને તો અને બીજું કોઈ પણ બીજમેસ કરવો હોય તો એનામાં ક માથાકુટ નથી થતી કાર કાર કે બધું જ વાતો છે બીજાને કોમ્બિનેટિવ સ્કીલ જેની સ્કીલ જેની મજબૂત હશે ને એને કોઈ પણ બિજ્નેશ કરવો હોય તો એને તકલી નથી પડતી અને બીજું બધું એમને થઈ જાય છે કે નખવાનું હોય તો હવે કોઈ પણ માર્સ નાખેલો હોય તો નાખી નાખે કારણ કે આપડને ઈંગ્લિશ નથી આવડતું એ કોઈ પણ આપણે હિસાબો રાખવા હોય તોમે પણ વ્યક્તિને આપ નાખીએ. તો એ પણ થઇ જતું હોય પણ હજ આપડ વાતો જ કરતા ના આવડતી હોય તો પછી આપડે એનું કેમતલબ જ નથી
હા એ વાત તો તમારી સાચી કે જો વાત જ કરતા ના આવડતી હોય આપણને સ્થાનિક ભાષામાં તો કોઈ મતલબ જ રહેતો નથી પરંતુ જો કેટલીક જગ્યા એવું હોય છે કે અંગ્રેજી મીડિયમમાં વિદ્યાર્થી ભણે છે પોતાના શહેરોમાં એમાં અંગ્રેજી મીડિયમમાં ભણે છે બરોબર અને એમને ઘરે ગુજરાતી બોલાતું હોય છે તો પછી એના તો કોઈ વાંધો આવતો નહી હોય
ના એને તો ક્યા વાંધો ના આવે અને હવે તો એવું પણ હોય છે ને એવું મે સાંભળી છે અમે સાંભળી ગી ત્યારે કે દરેક સ્કુલ ની અંદર હવે એ ફરજીયાત વિસય થઈ ગયો છે એક આપડો જે પોતાનો માતૃભાષા જે હસા હેર્યો હોય છે અને એના સિવાય કોઈ પણ એક ઓપ્શન હોય છે કે ભાઈ તમને ઇંગ્લિશ જેમ બધા ઓપ્શનોમાં આવે છે એ તમે સાંભળી છે
એટલે હા એવું સાંભળ્યું છે પણ હમણાં તો નથી હોત જયારે મા મમ્મી મને કે કે જયારે એ ભણતા હતા ને ત્યારે એમને હિન્દી અને ઈંગ્લિશ બે માંથી એક વિષય રાખ રાખવાનો આવતો હતો એવી તો ઓપ્શન આવતોતો હવે તે અંગ્રેજી પણ ફરજીયાત થઈ ગયું છે અને ગુજરાતી એ પણ ફરજ્યાત મતલબ માતૃભાષાને જે હોય ને એ પણ ફરજયાત થઈ ગઈ છે. હાઆ હિન્દી અને સંસ્કૃતમાં તમને ઓપ્શન મળે છે કે તમારે શું રાખવું કે ના રાખવું એવી રીતે.
ખાલી હા છું આપડી જે ભાષા છે એનુંમાં પણ આમ માર્ક્સ ઓછા આવે કે એવું હોય તો ચાલે પણ જે આપડે જે આજુબાજુમાં જેમ ઇસમ આસામમાં ઓલાદી હોય એનું આપડે મહતમ વધારે આપીએ તો આપણ ભણવામાં અને આપણ ભવિષ્યમાં કોઇ બિઝનેસ કે નોકરી કરવી ઓય તેમાં સસ સરળતામ વધુ રે.
હા એ તો છે તો પછી તમારા મત તે શું કવા કરો ચલો આ આવે છે વાજ તો તમારામાં તમારા
અં મારા હાલ્ત તો એવું છે કે ખાલી હા મારા ખ્યાલથી એવું જ. જેએમ કેવા માંગુ છું કે એ આપડી આજુબાજુમાં જે હ મ મ મને ઇન્ટરેસ્ટ છે કે ભઈ અને સ અ સોફ્ટવેર ડેવલોપર કે એવું કક બનવું છે બરાબર અને મારી માં માત માતૃભાષા મઅ ગુજરાતી છે તો મારે ગુજરાતી તો ઓ સ બીજુ કાંઈ નઈ તો બોલી શકું લખી શકું એટલું તો આવડું જ જોઈએ ભલે મ અ વધારે ના આવડે. પણ જે મને ઈંગ્લિશમાં ઇન્ટરસ્ટ છે તો મારે સોફ્ટવેર ડેવલપર માંમવાનું જ છે. મારી સમે મેં વિચાર લીધું છે કે ભ મારે આજ કરવું છે તો મારે ઈંગ્લિશમાં થોડું ધ્યાન વધારે નાંખવું જોઈએ. એથી કરીને ભવિષ્યમાં મારી જે બિઝનેસ છે સ સોફ્ટવેર ડેવલપર જે મું કરવા માંગુ છું એની મું નો નોકરી કરું તો એ આગળ જતા મને કામ આવે એમ
હા એ વાત તો તમારી સાચી તો પછી તમારું કેવું એમ છે કે સ્થાનિક ભાષા અને અંગ્રે જી બંનેને સંતુલન રાખવું જરૂરી છે એમને
હા એ તો જ જ જરૂરી જ છે ન પાછું એવું પણ મે સાંભળ્યું છે કે આપડે ક્યાંક મઅ બાર ના રાજ્યમાં હોઈએ એ જે અત્યારે બધા બારથી આવતા હોય છે. નોકરી માટે કેના વિશે તો એમાં ખાલી એક હિન્દી જ ખાલી હિન્દી આપડી જે અ રાષ્ટ્રીય ભાષા છે એજ બોલાતી હોય છે. તો એ આપડે એનામાં થોડું વધારે મહત્વ આપી તો પણ સારું છે એમ.
હા એ તો છે જ તો આના ઉપરથી આપણને મને એવું લાગે છે કે એમ જે બાળક હોય છે તો એમને અ શઅ શાળાઓમાં ને એમાં જે અંગ્રેજી માધ્યમ હોય છે તો એ એ સા અંગ્રેજી મીડિયમમાં ભણતા માધ્યમવાળા બાળકોને ગુજરાતી પણ શીખવવું જોઈએ અને અંગ્રેજી પણ શીખવવું જોઈએ. અને અ ગુજરાતીમાં ભણતા હોય તો એમને અંગ્રેજીન શીખવવું જોઈએન ગુજરાતીમાં શીખવવું જોઈ સ્થાનિક ભાષા વધારે હોવી જોઈએ સ્થાનિક ભાષા વાળાને અને અંગ્રેજી ભાષા વાળાને ગુજરાતી સબ જેક્ટ ફરજિયાત જ હોવું જોઈએ, ઓમ મેં જોયું છે તો અંગ્રેજી માધ્યમવા ળાને ત્વિશે સમજવામાં નથી આવતું તો તો એ સ્થાનિક ભાષામાં તો સૌથી પહેલા સમજાવવું પડે બરોબર ને?
અને અત્યારે વિદ્યાર્થી ન કોઈ પણ મઅ માર્ગ અલગ લેવા હોય ને બિજનેસ હોય કોય પણ સ્થાનિક ભાષામાં અદભુત સમજણ હળવી જોઈએ અને અંગ્રેજ જેવી આષા છે એનામાં એને જ્ઞાન આપેલું હોય તો એજ ન તો આંતરરાષ્ટ્રીય જેવ છે ત મેધે એસશે અને એમાં ભવિષ્યમાં નોકરી કરવી હોય તો એ સરળતાારે બસ એટલું સ્પોટમાં છે
હા એ તો છે સારું ચાલો તમે હા ઓકે મને માહિતી મળી કઈ જોઈતી હતી એ મળીએ પછી
ઓકે સારું ચલો બાય